હલો.
હલો.
હ.
હા, મજામાં?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. થઈ ગયું ખાવા પાણી?
બસ હવે, બનાય્યું છે. ખીચડી બનાવી છે, શાક બનાવનું બાકી. તમારે કેવું બની ગયું?
ના, અમારે શાક બનાવાનું છે, રોટી થઇ ગઈ.
બરાબર.
હા, તમે કોઈ દાહડો બોમ્બે ગયા છો ફરવા?
એની સાઈડ તો હું નથી ગઈ, પણ મારા હસબન્ડ ગયેલા છે.
એવું છે, બોમ્બેમાં બહુ સરસ છે. તો ગણપતિનું ગણ ગણપતિનું મંદિર બી બહુ સરસ છે, બોમ્બેમાં.
દર વર્ષે પેલું લાલબાગ કરીને પછી જે ઉજવવામાં આવે છે, ગણેશ ચતુર્થી.
હમ, હમ, હમ, હમ સરસ છે, તે ફરવાનું બમ્બે. જૂજવા ચોપાટી છે, પછી બોમ્બેમાં બધી બહુ જગ્યા છે, મહાબલેશ્વર છે, એ બધે ફરવાનું સરસ છે.
તો બધા ફેમસ મંદિરો હશે તો ફ
હા, હા, એટલે આ મહાબલેશ્વર મંદિર નથી? આ બોમ્બેમાં ખાલી મંદિર છે. અમે તો ખાલી આમ જાત્રા કરવા નહી, અમે ખાલી ફરવા માટે ગયેલા. પણ આ બોમ્બેમાં કેવું? અમારે પહેલી ટ્રીપ બોમ્બે હતી ને, એટલે અમને પહેલા બોમ્બે ગયા. બોમ્બેથી પછી અમે મહાબલેશ્વર ગયા, અને આવી રીતના ફરતા હતા અમે જો. બધે આવી રીતના સરસ છે, પછી એક આપને લ જરી હોયને, એક આપણને આવી રીતના મેિલેલો હોય, માણસ તમને લઈ જાય બધે. તે ફરવા આપણાને, હા હા હા. હા, એ ગ ગ્રાઈડ આપણને બધે લઇ જાય. લક્ઝરી બોમ્બે આખું સિટીમાં, કારણ કે આપણી બસ જે એની હોયને, આપણે ગુજરાતની એ તય અંદરના જઈ શકે, એ અમને તૈયાર જ લોકો લાવે, જેમની બોમ્બે એ જ તમને ખુબ અંબે બતાવે, હમ હમ. એનાય પણ તમને એમ લાગે કે, સાત હજારમાં સાઠ હજારમાં, ત્રીસ હજારમાં તો અમે ફરી આવશું. પણ લાગે, તમને લાખ, દોઢ લાખ જેવું થઈ જાય તમને અંદર?
એ કેવું ફોન તમે ડિસાઈડ કરો ને, તો બજેટ બરાબર ન બને. પણ જ્યારે રિયલી ગમે ત્યાં ફરવા જાઓ, તો આખો ખર્ચો કંઈ અલગ જ નથી થતો.
હા, એટલે અમે એ ગયા ને. જ્યારે ફેમિલી લઈને, અમે ચાર જણા મા, બેબી, હસબેન્ડ ને છોકરા.
તો અમને એવું ખરું, સાત-સાત, સાડા સાતમાં તો સારું છે, ચાલો જતા રહીએ ફરવા બે. પણ અમે તો એ બોમ્બે આવી રીતે ગયા ને, ત્યારે તો કે. તમારે આવી રીતે જે એજન્ટ આવશે ને, એને તમારે આ પાં એક-એક જનના પાંચસો રૂપિયા થશે. તમે ચાર જન્ના અતા, તો બે હજાર તો એમને એમ ત્યારે બધું તમને બોમ્બે બતાવે, પણ આખું. એ તમારા ખર્ચે તો એનું ફેમસ તો શું, ખાલી વડાપાઉં? ખાલી ફેમસ વડાપાઉં, હ હ હ. એ બી આપણા ગુજરાત જેવું નઈં. તમને શેકીને પાવ ને એવું બધું ના આલે, ઠંડું જ. તમને ઠંડું જ ફાવાનું મલે.
અયે... તેળી મેં...
હ હ, બસ એ તમને બટાકાવાળા તળેલા હોય ને, ઠંડા. એ પાવમાં ચટની નાંય. આપડે આપડે અઈયા વડાપાઉં લેવા જઈએ. તો આપડા ન ત ગુજરાતમાં કેવી ચટની તઈ જ ને નાખી ના લે તીખી, હ. હ હ હ, આવું ઠંડું તો આપડે ગુજરાતમાં કોઈ અડકેયે નઈ. તય નું તો, બોમ્બેનું તો તમને હાવ થર્ડ ક્લાસ, તમને ગમે જ ની.
હાથેવાયાનું થ પાસુ કેવાય ગીયુ, ફેમસ.
હમ્મ, એના કરતા તો અ બડા પાઉં ત અમને હાજી અલી ના સરસ લાગેલા. ત્યારે સરસ હોય છે, અં હાજી અલી. એ તઈ દરગાહ છે મુસલમાનની, જોઈ છે તમે? તમે હસબન્ડ કયા? હાસે. હા હા, પિક્ચર હોવે શૂટિંગ ઉતારેલું છે ને, અમાં હાજી અલીમાં હોવે.
ગયેલા ત કેતા હતા ઘરે કે, ત્યા બી એવું સરસ છે.
બો સરસ છે દરગાહ, આમ ભરતી આવે ને તો આખી દરગાહમાં પાણી જતું રે, દરિયાનું. પણ એ દરગાહ તઈથી તસ કે મસ ના થાય.
ના થાય, બધા કે ડૂબી બી જાય છે.
હા હા, ડુબીયે જાય છે. એટલું બધી ભરતી આવે, અમાસ ઓય ને. તો બોવ ભરતી આવે તે ગડીએ પણ એ તમારું સજ્જે ડૂબે નઈ, હં. અન, તમાયા હસબન્ડ પેને ગયેલા? આ બોમ્બેમા આખું ફરવા લઈ જાય ને. તઈ એક જગ્યાએ અમને જ્યાં જૈન લોકો હોય ને, જૈન પીલું પાળસી હોય ને, પાળસી. એ લોકો મરી જાય ને, તો એ લોકોને હરગાવે નઈ, દાટે નઈ. એ લોકો આવી ઈત ના ઓફ થઈ જાય ને, તો એ લોકોનો એક કિલ્લો છે તઈ એમની એમ્બ્યુલન્સ એ મરી જાય ને, એટલે એમની એમ્બ્યુલન્સ એ કિલ્લા ઉપર ચડે. કિલ્લા ઉપર ચડે ને, એટલે એ લોકો મરી જાય ને, એટલે લોકો છો ને નવડાવી-ધોવડવીને લાસ્ટ થઈને તઈ રવા દે. એ લોકોને છે ને, સમડી ખાય એમ અમને, હ. સંભળી ખાય એટલે એમ કે અમે જીવતા કોઈને કામમાં નઈં આયા ને. તો કેમ, મરી જઈએ તો કોકના કા--હ હ. એટલે અમને આવી રીતના એજન્ટ આયલો, ને એમનમ સમજાવતો હતો આવી રીતના. કે અહિયો જે આ કિલ્લો છે ને તઇજ પેલા પારસી લોકો હોયને એ લોકોની એમ્બ્યુલસ અને અમે રિ ચલી એ એમ્બ્યુલન્સ ઉપર ચડતી તીને, એ પણ અમને બતાયલી. તયા આવું બધું છે અને ઈ જગ્યા એ સભળ્યોય એટલી ફરે ઉડે એટલી હ તમે જાણે તઈ હ તેઈ કારણ કે પણ થા હ હ પછી એ લોકો છેને ફુલ હાર લેવા જાય ખાલી એમને મડકા હોય ને એજ લઈને આવે તમા સમળી બધું ચોખ્ખું કરીને આલદે. તમને તઈ અમને આ બધું હા અમને આ બધું એજન્ટ આવી રીતના બધું સમજાવતો હતો આ જગ્યાએ આ છે આ જગ્યા જગ્યા આવું છે. અને મહાબલેશ્વર પણ બહુ સરસ છે તમને આમ જન્નત જેવું લાગે. મહાબલેશ્વર શિયાળામાં તમારે જવાનું. બહુ મસ્ત છે મહાબલેશ્વર.
મજા ના આવે જોઈએ એવી ઉનાળામાંતો ગરમી લાગતી હોય. ચોમાસામાં પાછો વરસાદ પડતો ક મેનેજ જ ના થાય.
હ હ એટલે શિયાળામાં તમારે છે ને મહાબલેશ્વરને આ બધું બોમ્બે જવું હોયને એટલે આ બોમ્બે ગોઠવાોને એટલે બધી કંન્ટ્રી આઈ જાય આબાાજુની તમારે.
હમ.
આખું બધું હમ હમ હમ ત્યાંની સ્ટ્રોબેરી બહુ ફેમસ છે તયનું મોટા ભાગે છે ને તમે મહાબલેશ્વર જાવ ને એટલે તમને સ્ટ્રોબેરી જોવાનું મલે સ્ટ્રોબેરીનું જ આઈસક્રીમ મલે સ્ટ્રોબેરીનું જ તમને જૂસને એવું બધું જોવાનું મળે. તઈની ચીકી બોવ ફેમસ
વાનગી બનાયેલી હોય.
હા હા અલ્યા તમને ખેતર જ બતાવે આખું સ્ટ્રોબેરીનું આગળ દુકાન હોય અને પાછળ ખેતર હોય એમનું હ એટલે બોવ એટલું મોટું ખેતર ના હોય તમાર છે ને નાનું જ ખેતર હોય નાન નાના છોડવા ઉગેલા હોય એમ સ્ટ્રોબેરી થાય.
હમ થોડુ એનું ફાર્મ જેવું કરેલું હોય એવું
હ હા આગળ દુકાન જેવું હોયને પાછળ એમનું ખેતર હોય હમ
એવી કે એમની થોડી આઈડિયા હોય કે કેવું વધારે પડતા પછી છે એમાં આક્રોશ જય એ જોવાની હોય વેચાણ બી થાય.
હમ આ બધું આવી રીતના ટુર વાળું ફરવા જાયને એટલે કે આવું આવું અમારુ ખેતર જોવું આવી રીતના એમ કે ખેતર જોવો અને મજા મળો કે અમારે ત કેવું સ્ટ્રોબેરી અને મોટ મોટા ભાગે છે ને તમને બીજું જોવાનું ના મળે આ સ્ટ્રોબેરીને એજ ફેમસ સ્ટ્રોબેરી નોજ આઈસ મલે સ્ટ્રોબેરીનું જ્યુસ મળે બધું સ્ટ્રોબેરીનું જ મળે તમને. આ ચીકી ને હા માવા ચીકીનેએ બધું તઈ ફેમસ તમારે ત્યાં બોમ્બેમાં બહ સરસ ફરવાનું ત્યાંનો નજારો સરસ છે ખીણોને એ બધું હોય ન. એજ તમને જોઈને આમ એ થાય કે ના ભાઈ આ જગ્યા જગ્યા સરસ છે ફરી આવા જેવું છે એમ હા ફરવા લ લાયક છે. હમ એક વાર જવાનું કેવાનું લઈ જાવ. કે અમ નઈ ફરવા તમ જઈને આયા તો અમારે એક વાર અમા હસબેન્ડ તો બમ્બે ને એવું તો જઈને એલા પછી, જઈને આયા ને પછી જોયું કે આજે ઘે ફરવા જેવું છે. આ કેવું પેલા જેન્ટસ જાય અને પછી આપ લેડીઝને લઈ જાય.
મ એવું જ હોય ને આમનું બે ક એવું એવું છે. હું હવે એવી રીતે કેવ પેલા જઈએ પછી લાગે. કમ્ફર્ટેબલ છે કે સારું છે તો પછી લઈ જવા એવું.
હા હા હ આ કારણ કે કેવું બોમ્બે છે. બોમ્બે કેવું તમને ઊભા ઉભા વેચી કાઢે લેડીસ ને આપડને એટલે હા હા હ તમને છેતરે તમને છેતરે ત એનું પબ્લિક કેવું છે. હિન્દી વગર વાત ના કરે હિન્દી જ ખબર પડે એ લોકોને બોમ્બે મ.
હા
અને તમારે તો અહં બીજે કઈ તમારે ફરવું હોય ને,
બીજે કઈક તમારે ફરવું હોય ને તો તહીથી તમારે ટેક્સી કરવાની એક એક, ટેક્સી ના તમારે પચીસો પચીસો લ્યા એક જણના હ પંચગીરી ને બધે ફરવું હોયને હા હા હમ હમ. અને ગ ગાડી મા આવીત ના વાન જ હોય એમાં ચાર જ જણ બેસે બે પાછ અને એ ડ્રાઈવર હંગાત આગળ બે એમ કરીને ચાર જ જણ બેસે. તમારે ડ્રાયવર હંગાત ચાર થાય. જો માણસ બે હે ટેક્સી માં અને લોકોની ટટેક્સી બ્લેક કલર હા એક એક જણનું પચીસો રૂપિયા ભાડું અમે એ બાજુ ફરવા ગયેલા ને, હ કહ છું ખરી અમે એક એક જણ ના સાડા સાત સાડા સાત હજા ભરેલા પણ થઈ ગયા ને તાર તો અમારા ખાસા પૈસા થયેલા એમ જોને બોમ્બે ફરીવા જઈએ બોમ્બે ફરવા જઈએ.
અમેને ફરવા જઈ ને એટલે બજેટ થોડું અપ રાખીને જવું પડે જેટલું આપડે જો, ડાઉન રાખી જાય ને તો પછી એ કઈ કેવું હલવાવાનું થઈ જાય એવું કમ થાય પછી.
હમ
અને તમે ત્યા જ્યાવ તો ગમે તે વધારે પડતી ક ફરવાની શક્યા કે કઈ ખરીદી કરવી હોય. ખાસ તો એમાં જ પૈસા વધારે વપરાઈ જતા હોય.